હલો ભાઈ જય શ્રી કૃષ્ણ
હલો ભાઈ જય શ્રી કૃષ્ણ કેમ છો
હા ભાઈ બસ મજામાં આવે તમને ખબર જ છે હમણાં તો રાતનો સમય થઈ રહ્યો છે તો બસ ભોજન કરવા જઈ રહ્યો છું અને ભોજનમાં તો તમને ખબર જ છે કે આપણું ગુજરાત આપણે ગુજરાતીઓ છીએ તો આપણે ગુજરાતીનું ખાવાનું ખાઈએ છી તો હમણાં તો મારી ઘરે સેવ ટામેટાનું શાક બનાવેલુહતું જે મને ખુબ પ્રિય હતું મેટો ખુબ ચાવથી ખાધું અને મને ખુબ મજા આવી કારણ કે શેવ ટામેટા ન શાકમા ટામેટા અને જે સેવો હોય તેનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે શેવ ટામેટો નુ શાક ખાધું અને બાજરીનો રોટલો સાથે હા તો એ અને એમાં બાજરીના રોટલામાં તો ઘી લગાડી લે ને તો પ્રોપર ગુજરાતી થાળી જાય ને તેને ખવાનીઈતો અલગ જ મજા આવે છે તમને કઈ આરીતના ગુજરાતી વાનગીઓ કાતો પછી નાસ્તો વિશે ખબર છે
હા સાચી વાત છેઆપણે આપડી ગુજરાતની નાસ્તાઓ અને ડીશીશ આખા વર્લ્ડમાં ફેમસ છે જેમ કે આજે નાસ્તામાં મેં ઢોકળા અને ખમણ ખાધું જે ખાવામાં એમ બહુ જ સોફ્ટ ને તમને ખબર જ હશે કેટલું સારું હોય ને ઢોકળાને ખમણ સાચી અ ઢોકળાને ખમણ તો તમે ખાધા જ હશે.
હા ભાઈ સાચી વાત ઢોકળાના ખમણ તો આપણા ગુજરાતીઓમાં ખૂબ ફેમસ છે. એના પર જે રાહી નો તડકો મારીને જે વઘારવામાં આવે છે તે તો મને ખુબ પસંદ જ છે. ઢોકળાં તો આપણા વ્હાઈટ કલર ના હોય છે અને ખમણ તે આપણું યલો કલર નું હોય છે અને ખમણી પણ મન તો ખુબ જ ભાવે છે. અને તમને ખબર છે કે હમણાં જે આપડી અહિયાં ચોમાસાની ઋતુ ચાલી રહી છે. તો તેમાં તો આપણે પાત્રા હોય તો તેને કઈ ખાવાની અલગ જ પ્રકારની મજા આવે છે. પાત્રા ને તો આપણે બાફીને પણ ખાઈ શકીએ છીએ અને આપણે તળીને પણ ખાઈ શકીએ છીએ. તો તો પાત્રા ખાવાની મજા જ આવે છે તમે કઈ આ પાત્રા એવું કઈ ખાધેલું હતું
હા પાત્રા તો આપડા ગુજરાતીમાં બહુજ કોમન નાસ્તામાં આવે છે જે બહુ જ સારા લાગે છે નેચરલી પાત્રામાં આપણેે મસાલો બનીને પછી રોલ કરીને તરીને ખાવાનું ને પાત્રા સિવાય ને તમે ખબર જ હશે આપણા ગુજરાતનું પ્રખ્યાત ગુજરાતનું પ્રખ્યાત ઉબડય્યું હ જે વધારે પ્રખ્યાત છે જે નેચરલી માટલામાં બનાવવાનું આવે તે અલગ અલગ વેજીિટેબલ યુઝ કરવાનો તમે કે ઉંબાડિયું ટેસ્ટ કર્યું છે.
હા ભાઈ તમે કીધું તમે ઉભડિયું કે આપણા ગુજરાતમાં વલસાડમાં ખુબ ફેમસ છે. મને તો ઉબડયો ખુબ ગમે છે આપણા વલસાડમાં આટલું ફેમસ છે તો તમે કીધો તેમ કે ઉબળીઓને આપણે કુદરતી રીતે બનાવવામાં આવે છે તે વાત એકદમ સાચી છે. તેમાં ઘણા બધા શાકભાજી જે જેમ કે પાપડી છે પછી સકરયા છે કોન છે મકાઈ છે. અને ઘણી બધી આઈટમો છે જેમ કે બટેકા છે અને લીલી ચટણી છે. આ બધુંને મિક્સ કરીને બનાવવામાં આવે છે અને તે ખુબ પ્રિય હોય છે તેને લીલી ચટ ની વડે ખાવામાં આવે છે તો ગુજરાતીઓ તો ખરી જ પરંતુ બારના લોકો પણ આ ખાવાનુંને ખુબ પસંદ કરે છે. અને તમે કીધું તેમ ઉંબડીઓ તો ઉુંબડી જેમ સામ જ ઊંધિયુ આવે તો ઊંધિયુ આપણે મોસ્ટલી આપણા ગુજરાતીઓ લગ્ન સીઝનમાં બનાવવામાં આવે છે તે ખુબ પ્રિય હોય છે. અને તમને ખબર છે કે ગુજરાતીની બીજી ફેમસ ડીશ હોય. તો દાળ ઢોકળી અને મગની દાળ અને ખીચડી તમે કઈ આવી કઈ વસ્તુ ખાધી છે.
હા દાળઢોકળી તો તમને ખબર જ હશે આપડા ગુજરાતમાં જ વધારે બનતી હોય છે. મેં દાળઢોકળી સિમ્પલ રોટલી એ બનાવીયો તેના પીસ પીસીસ દાળમાં નાખવાનું ને અને તમે કીધું હતું અગાડી કે જેમ કે હમણાં વરસાદની ઋતુ ચાલે છે. વરસાદમાં દાળ ઢોકળી ખાવાની મજા કઈ અલગ જ છે તો ત તમને તમે એવું કઈ તમે ખાવ છો દાળ ઢોકળી કે એવું
હા ભાઈ મારે તો દાળ ઢોકળી મન તો ભાવે જ છે. અને મને તો ખીચડી પણ બહુ ભાવે છે કારણ કે ખીચડી હળવો ખોરાક છે જે આપણે સરળતાથી પચી જાય છે. તો આપણે જયારે બીમાર હોય છે ત્યારે ડોક્ટર પણ આપને સલાહ કરે છે કે તમે ખીચડી ખાવ કારણ કે ખીચડી એ ઘણી પૌષ્ટિક અને સારો ખોરાક છે અને હળવી હોય છે. જે પાચન ક્રિયામાં ઘણું સારું એવું કહેવાય છે અને તમને ખબર છે. કે આપણે નાસ્તા ગુજરાતીઓ નાસ્તામાં આપણે સૌથી ફેમસ હોય છે. તો ગાઠિયા અને મેથી ના ગોટા અમે તો અમારી ફેમિલી સાથે પેલું ખાયલ સાઈ છે ને તે રાતના અગિયાર બાર વાગ્યે પણ જાય છે અને મેથીના ગોટ્યા ગોટા ચાય સાથે ખાય છે. મન તો ખુબ મજા આવે છે. તમે કઈ આવી વસ્તુ ખાદી છે કાં તો કોઈ બીજી કઈ મીઠાઈ ગુજરાતીઓમાં એવું કઈ
જેમ કીધું કે મેથી ના ગોટ ને બધું તમે ફેમિલી જોડે ખાઓ છો તમે એમ આપડા ગુજરાત ન સૌ ફેમસ જલેબી ફાફડા તમે જલે આપડા તો આખા વર્લ્ડમાં ફેમસ છે આપડા ગુજરાતના જે વધારે સારા અને ફેમસ આપડા ગુજરાત માં જ મળે. ને અલગ-અલગ ફેસ્ટિવલમાં ભી જલેબી ફપડા ખાવા આવે જ ને અ તમને ખબર જ હશે આપણા ગુજરાતમાં જે જલેબી ફકડા મળે તે કશે જ ની અ મળી શકે. તો તમારું શું કેવું કે આજલેબી ફફડા અ જે આપડા ગુજરાતમાં મળે તે કસે ઓ ર મલી શકે ને તમે ટેસ્ટ કર્યું છે કોઈ દિવસ
હા, ભાઈ તમે કીધુ તેમ જલેબી ફપડા તો મને ખુબ પ્રિય છે અને તમે કીધુ તેમ કે ગુજરાતમાં ખુબ સારી રીતે બનાવવામાં આવે છે. બીજે બઘી જગા પર તો મળે છે પણ જે ગુજરાતનો ટેસ્ટ હોય ને તે બીજે બઘી જગા પર જોવા નથી મળતો. અને તમને ખબર જ છે કે આપણી મી થાળી માં ગુજરાતીઓ લગ્ન સિઝન હોય તો ત્યારે બાસુંદી અને મોહન થાળ રાખે છે. અને બાસુની તો મને ખુબ પ્રિય જ છે અને મોહનથાડ પણ મને ખુબ ગમે છે. તેમ તમને બીજું ખબર હોય તો ગુજરાતીઓ જેમ કે સુપ્રસંગ હોય જેમ કે લગ્ન પ્રસંગ હોય કા તો કોઈ પણ જાતની કાથા હોય છે તો તેમાં તો લપસીટો આપણા ગુજરાતીઓમાં કોમન હોય છે જે લગ્ન સિઝનમાં આપણાને દેખાય છે. તો તમે આવી કઈ બીજી કોઈ અ વાનગીઓ વિશે તમને કઈ ખબર છે જેમ કે
હા!
હ, લાપસી વગેરે.
હા, સાચી વાત સાચી વાત જેમ તમે કીધું લાપ્સીઓ લાપ્સી છે. ને એવું બધું બને છે. એમ કે આપણા ગુજરાતીઓમાં વધારે શિરો ભી બને છે પૂજામાં એ કશું બી કઈ સારો પ્રસંગ હોય તેમાં આપણા ગુજરાતીઓ શીરો વધારે બનાવે છે. વ પરસાદ રીતે અ જે આપડા ગુજરાતમાં જ વધારે બને છે ને એ ખાવામાં સારો ને મીઠો હોય. કે એવી કોઈ વસ્તુ જે તમને ખબર હોય આપડા સ્વીટમાં કે કઈ ખાવા બા ગુજરાતી
હા, ભાઈ સ્વીટમાં તો બીજું તે આપણે તમને ખબર છે કે આમરસ કેરીની સિઝન હોય અને ગુજરાતીઓ આમરસ ન બનાવે તે વાત તો બધી જ નહી શકે તમાન તો આમ રસ પણ ખુબ પ્રિય છે. જેને આપણે પુરી -પુરી સાથે પણ ખાઈ શકીએ છીએ અને તમને ખબર છે કે આપણા ગુજરાતમાં સુરતમાં સૌથી ફેમસ એવી ડીશ હોય તો પેલું આપડે ગુ સુરતી લોકો શું ખાય કે સુરતી લોચો એ ઘણો ખૂબ પ્રસિદ્ધ હોય છે, અને ખીચું તે પણ ઘણું પ્રસિદ્ધ હોય છે. મને તો નથી ગમતું પણ ગુજરાતીઓ લોકો ઘણા બધાઓ ખાય છે તમે આવું કઈ ખાંધુ હતું.
હા, સાચી વાતજ સુરતમાં જ નહી પણ આખા ગુજરાતમાં જ સુરતી લોચો ફેમસ છે જે ઉપર લોચો હોય જે મેં અ જે લોટ હોય તેને અ અ સ્ટીમ કરીને ઉપર તેલને મસાલો લાખી આપે. તે ને લોચો લોચો કેહેવાય એમ જે આખા સુરતમાં ને આખા ગુજરાત માં ફેમસ છે. ને તમને ખબર જ હશે આપડા ગુજરાતી ફેમસ થેપલા. જે આખા વર્લ્ડમાં અને આખા ઈન્ડિયામાં જ ફેમસ છે. કે ગુજરાત થેપલા એમ કે તો ગુજરાતી જ ગુજરાતી જ બનાવી શકે એવું તો તમને ખબર જ હશે થેપલા જ આપણા ગુજરાતીઓની પહેચાન છે. થેપલા તો. થેપલા એમ તો ત્રણ ચાર દિવસ ભી રહી જાય તમને ખબર જ હશે. ને બકડે પણ નહી આપડા ગુજરાતીઓ જે બહાર રહી છે. ઓફ ઇન્ડિયા તે બી. અ ગુજરાતી થેપલા લઈ જાય છે તમે તમારી ઘેરે થેપલા બને છે.
હા ભાઈ તમે કધોમ ઠેપલા તો મને ખુબ જ ગમે છે અને તમે કીધુંમ કે ગુજરાતીઓ ક બાર. ફરવા જાય છે તો લઈ જ જાય છે કારણ કે થેપલા તો એટલો સારો નાસ્તો કેવાય. કે આપણે એને ચ સાથે પણ ખાઈ શકીએ છી અને એમ પણ આપણે સોસ કે કઈ પણ. પ્રકારનું શાકભાજી સાથે પણ ખાઈ શકીએ છેીએ અને ખુબ મજા આવે છે. મને તો થઠેપલા ખુબ જ ગમે છે તમને ઠેપલા ગમતા છે.
હા બહુ જ ગમે છે ને થેપલા પછી તમે. આ બધું આપણેે ખાવાની વસ્તુઓ કીધી જ છે તો એક સૌ પ્રથમ આપડા. ગુજરાત નું છ જે આપડા. ગુજરાતમાં જ બધી ડિશસમાં જોવા મળશે તમને બી. ખબર જશે આપડ ગુજરાતી ડીશ જે બી આપડે ખાઈએ હોટલમાં કે ડાબામાં. તો આ છસ કમ્પલસરી એવ જ તમને ખબર જ હશે તમે ખધું હોય તો?
હા ભાઈ સાચી વાત છેસ તો આપણાને. ખીચડી સાથે તો ઘણું સારું એવું આપણે કોમ્બિનેશન એમ તે તો ચાલે. અને ખાંડવી ને હાંડવો. અને ભખરી આપ પણ આપણું ગુજરાતીઓની દડીશ છે અને સુખડી વગેરે. જે આપણે. ખાવામાં આપણે પસંદ કરીએ જ છીએ અને તમને ખબર છે મેથીના ગોટા. તે તો મને તો ખુબ જ ગમે છે અને તમને ખબર છે કે કચોરી. તે આપણી ગુજરાતી ડડીશ ગણવામાં આવે છે કારણ કચોરી પણ. તેમાં દહીને બધું નાખીને બનાવવામાં આવે છે તો તે તો મને ખુબ જ ગમે છે. તમે કઈ આવી બીજી વસ્તુ તમને ખબર હોય તે વાનગી વિશે કઈ માહિતી.
એમ તો આપણા ગુજરાતી ડીશિસ બહુ જ ફેમસ છે આપડે બધી વાત કરી ચુકીયા છે. કડા ખમણ ખેપલા ખાંડવી ઉબાડીય ઊંધિયું જલેબી ફાફડા. હાંડવો સેવ ટમેટર નું શાક. આપડે બધી વાતો કરી ર જ છે ને અલગ. અ અલગ હજુ એક શાક છે જે ગુજરાતી ખાડી. જે આપડા ગુજરાતમાં જ ફેમસ છે જે દહી રીતે બનાવા આવે મેં તમને બી ખબર જ હશે. ને તમને બી ખબર હશે તમે ખાધું શ કોઈ દિવસ ગુજરાતી ખાડી.
હા ભાઈ ગુજરાતી થઠાલી તો આપણે. જયારે મેં ગુજરાત ના બહાર કશે ટ્રાવેલ કરતો હો કા પછી આમ કશે બહાર હોઉ. તો મને તો ગુજરાતી થાલી ખાવાનું જ પસંદ હોય છે કારણ કે તમને ખબર છે. કે ગુજરાતી થાળી તે ખુબ હળવી હોય છે મતલબ કે આપણે ખાઈ તો આપણાને તર. થી પચી જાય છે. અને કોઈ પણ જાત ન અપચો કે આમ ઉપર આવે એવું કઈ સમસ્યા આવતી જ નથી. કારણ કે એમાં બધું. નેચરલ અને સારું સિમ્પલ વસ્તુ જ હોય છે તો મે તો જાઉ ગુજરાતી થાળી જ ખઉ. એના સાથે આપણાને જે છશ આપવામાં આવે છે તે ખુબ મજા આવે છે મને તો ખાવાની. જેથી કરીને મેં તો બધાને જ કેવ કે બહાર જાય તો આપણે ગુજરાતી થાળી જ ખાવું જોઈએ. અને બીજજી બજુ થાળી પણ ખાવું જોઈએ પણ આપડે જે ગુજારી થાળી છે. તે વિશ્વમાં ઘણી પ્રસિદ્ધ છે તો મને તો મેંજ કેવું લોકોને કે બધા એ. થવું જોઈએ અને ગુજરાતી ઠળીઓને વધુમાં વધુ આપણે. એને વિકસિત કરવું જોઈએ કારણ કે ગુજરાતમાં ગુજરાતી થાળી ના ખાશું તો બીજું શું ખાંશું. સર તો ભાઈ આપણે આગળ પણ મળ્યા આવી રતે ઘણી બધી ગુજરાતી થાળીઓ જે ડડીશસ વાનગીઓ છે. તેના વિશે વાતો કરીશું.
સારું ભાઈ સારું ચાલ.